હલો હલો
હા બોલો.
હા હોઉ મજામાં કેમ તો તમે
ઓપન મજામાં
હા હા બાકી, બધા છોકરાઓ મજામાં?
હમ્મ, છોકરોઓ બી મજામાં.
હમ્મ બસ કઈ નઈ હવે એ જ હવે સ્કૂલ નું ચાલુ થઈ ગયું.
હમ્મ એજના.
તો આજે તો સ્કૂલ મુઇકા નહી એના પેલા તો બધા ફીસ ના ફોન આવી ફીસ હવે તો આટલી બધી ફીસ મોંઘી થઈ ગયેલી છે.
હવે તો એવું જ છે. સ્કૂલ સ્ટાર્ટ થવાના પૈલા એમના ફોન આવી જાય કે ભાઈ તમારા છોકરાઓને એડમિશન કરવું છે કે નહી કરવું છે.
હા.
કરવું છે તો આટલી ફી ભરી દો તમને.
તો હજુ તો સ્કૂલમાં મુઇકે નહીં એ પૈલા તો ફીસ ના ના એટલું બધું તો હવે ફીસ નું વ જેવું છે. બિચારા જેના આટલી બધી આવક ન એ ને એને ભણાવવાનું તો કેવી રીતે ભણાવવાનું સ્કૂલમાં.
એબી છેજને
ત હવે તો એટલા બધા સ્કૂલ ના બી એટલો આમ કેટલી બધી સ્કૂલ બની ગઈ છે. આપણે જાય તો વિચાર પડી જાય કે કઈ સ્કૂલ માં સારી મૂકીએ તો એમ લાગે હવે તો ભણવાનું છું બધી એક્ટિવિટી એટલી બધી થઈ ગયેલી છે. તો કેમ ખબર જ નહી પણે કેમ ભણવાનું જ છે કે એક્ટિવિટજ
હમ એ બી છે કેમ કે હવે જો જગ્યા જગ્યા પર સ્કૂલ છે, અને કોઈ સ્કૂલમાં એ એક સ્કૂલમાં ની ભનાવે તો બીજી સ્કૂલમાં કઈ બનાવે તો એમાં આપણેે કન્ફ્યુઝન થઈ જાય કે કઈ સ્કૂલમાં એને દાખીલો કરવો પડે.
હમ તો
અને ઉપરથી આ શી હજુ બો કન્ફ્યુન
ત અરે શિક્ષક હું એ લોકો ભી ટકી ને ની રેય કેમ કે એ લોકોને બી સરખું એ લોકોને નહી મળે એ લોકો ન બી પગાર તો એ લોકો ભી નહી ટકી ને રેય. હવે તો એ લોકોનું બી એટલું બધું એ થઈ ગયું છે ટીચર શિક્ષકો લો
એજ ને.
હજુ તો બિચારા વિદ્યાર્થી એ લોકો હાથે મિંગલ ની થાય એટલી વારમાં તો ટીચર જ બિચારી બદલાય જાય. હમ્મ તો તો એ તમારો ની-ની કરતા મેં તો છોકરોઓની ત્રીજી ચોથી સ્કૂલ બદલી કાયઢી.
હો હો.
ફીઝ જ એટલી તો બે-બે-બે વરસમાં આટલી ફીસ વધારે તો બિચારો માણસ એકલો કેટલું કરહે.
તેજ ને. એવું નહી કે ભાઈ ચલો કોઈ છોકરા જ ભણતા છે એવો એ લી વધારે આપી આપ વું પડે તો ભી કઈ ફાયદો નહી રહે હવે.
હા હવે તો ખર્ચા એટલા બધા ભારી થઇ ગયેલા છે સ્કૂલ ફીસ ટ્યુશન ફીસ
એની ચોપડીઓ લેવા જાય ચોપડીઓ વાલો અલગ પૈસા લઈ લે. પછી બુક્સ સ્કૂલમાં બુક્સ મળ એવી પહેલા પૈસા જમા કરો તો ફીસ જમા કરો પછી ત એમને બુક બી મળશે આવવું થઇ ગયેલું છે.
હમ્મ અહી તો તો બિચારા સ્કૂલમાં છોકરાઓને એ લોકો તો આપી દે પનિશમેન્ટ હમણાં એક બે સ્કૂલ નું થયેલું ને કે બિચારા ફીસ નથી ભરીરી કે થોડુંક એની કઈ હતુ પ્રોબ્લમ ફેમિલી પ્રોબ્લમ તો બિચારાને એને એક્ઝામ આપવાની દીધી
હવે છોકરાનું શું પ્રોબ્લેમ એની તો એક્ઝામ આપો દો ને ફીસ તો ફેમિલી વાળા પે કરશે ને હા ભાઈ તમે રિઝલ્ટ પેન્ડિંગ મક કે ભાઈ ફીસ બાકી છે તે એટલે એનું રિઝલ્ટ આપતા અમે તમે એને એક્ઝામ બેસવાની જતા છો તો એને આગળ શું પછી
હમ્મ તો
એમાં છોકરાઓને બી પછી ડિપ્રેશનમાં થઈ જાય કે ભાઈ આપણે ઘરના પણ સાથ નહી આપતા એમ તેમ
હા તો હવે તો ભણવાનું બી એટલું અઘરું થઈ ગયલું છે, એ લોકોને કઈ કરવાનો હોય તો વિચાર કરવા પડે મિત તો બિચારા ભણવાનું ને સાથે પાછું કઈક કરવા પડે એ કોને બી કઈ
એ બી છે, જ
એમને એવું લાગે કે આપડે આપણા માંથી પૈસા નહી આપે એમની એવું નની ખબર લાગે કે ભાઈ આટલી ફીસ કે લી વધારે થઈ જાય.
પેલા તો દસ પંદર હજારમાં વીસ હજારમાં તો આખું વર્ષ ભણી લેતા હવે તો દસ પંદર દસ તો
આપડે જયારે ભણતા હતા ત્યારે દસ પંદર માં પૂરા એજ્યુકેશન થઈ જતુ હતું ફસ્ટથી ટેન્થ હુધી.
હમ્મ
હવે તો સાલું નર્સરી નો આટલો લેય. લઇ જાય દસ હજાર.
હવે તો કાનુન થઈ ગયું ની આપે તો એક્ઝામ ભી ની આપવા દે
એ.
આ લ બધા સ્ટ્રીક થઈ ગેલા છે તો હવે એલ લોકો બી હું કરે એમ
હમ એ એ બી છેજ
આ જાય પ્રવાસે લઈ જાય હવે ની મોકલીએ તો છોકરો નું મોડું બી
હમ એ બી છેજ કેમ કે એમના બધા ફ્રેન્ડ એમાં જ રહે ને
હમ એતો ની જાય તો એ લોકોને તો પછી જમેની ને, એમની કરેને, જીદ ચડી જાય.
છોકરાઓને બી બરાબર.
હમ કા.
તમારા કેવું ચાલે ભણવાનું છોકરાઓનું
ચાલતું હવે જો ફીસ નુ તો ખબર પડે કેટલી ફીઝ લે કે. પંદર ના ઉપર જ લાગે મને તે વુ કેમ કે હવે
હમ હમ હમ
હું ગયા વર્ષ જ બાર હજાર ફી ભરેલી. હવે ખબર પડે કેટલા લે.
હમ એ તો છેને અચ્છા.
એજ છોકરાઓ બવ નાટક કરે. એમને પછી હા. કઈ વોટર કલર પિલર ડ્રોઈંગ બુક એ બધું એમ વે હરખુ જોઈ
હમ્મ, તો પેલા તો બધું મળી જતો હવે તો કઈ ને પેલા તો કેવી રીતે બી ભણી લેતા હવે તો બધું સારું જો ને
પેલા તો કોઈની બુક પહેલા તો બીજા ફ્રેન્ડ ની બુક ચોંટાડી દેતા તા મેડમ ને મેડમ મારુ અસાઇમેન્ટ થઈ ગયેલું છે હવે તો મેડમ જ બીજાને એમાં ચેક કર લે મેડમ
બાકી તમાસ તો ચાલતું છે હવે.
ભણવાનું સારું ચાલે
હમ્મ તમારે ત્યાં કેટલી ફીસ છે હવે
છે અમારે ભી છે સ ને ચાલીસ ને બધું મળીને સાઠ હજાર
ઓહો હો હો. પછી એમાં કઈ ગાડી આવી ગઈ સ્કૂલ વેન આવે.
નાના ગાડીના અલગ
હ સ્કૂલ બસના વ્યાજો અલગ.
હમ્મ હમ્મ હમ્મ એ બધા અલગ
બહુ અઘરું છે પછી.
તો એટલે તો ભણાવવાનું શું. પછી સ્કૂલ બી બધી આગે-આગે એમ નહીં કે નજદીક નજદીક હોય તો ચાલો આપણે બી કેવી રીતે કરી દયે આટલી આગે-આગે એટલે રોજનું તો આપણને ભી ની ફાવે મુકવાનું છ બધું
તો એમને ગવર્મેન્ટ માભી નાખી શકીએ ભણવા માટે લેકિન એમના બધા ફ્રેન્ડ હા, પ્રાઈવેટ માં રહે એટલે એમને તોએ પ્રાઈવેટમાં જ લાગુ પડે.
એટલે તો તકલીફ છે પેલા તો બધા ભ ભણી લેતા. તોય હા તો વિચારે એટલે પછી એ લોકોને બી ની ગમે.
મારું પોતેનું એજ્યુકેશન હવે ગવર્મેન્ટમાં થયેલું છે.
સારું કઈ ની તો હવે સારું ભણે તો કઈ ની. તો આપડે ભી ચાલો કઈ નહી. હવે જે છે, હવે આ લોકો
એ તો છે જ એ ભની લે. લો હારૂ છે બીજું કઈ ની.
હમ હં એ તો છે.
તમ કેવ કોઈના પણ મમ્મી પપ્પા છોકરાઓ માટે જ કરે બીજા શું હવે
હા એ તો છે કઈ હવે તો આપણા કરતા પેલા આપણા છોકરાનું વિચારવા પડે. એ કોને ગમે ની તમે બધી વસ્તુ એ લોકો ને
લગે તો આપડે કોઈ વસ્તુ નઈ લે પણ ચોક કરાને કઈક ઓછું પડતું હોય તો એને લઈ આપે.
હમ. ઠીક છે. બસ કંઈ નઈ, હવે જોઈએ, હવે આ સ્કૂલ આ વખતે નવી સ્કૂલમાં એડમિશન કરાયવું છે. હવે કેવું મળે થોડુંક ફીસ રિગાર્ડિંગ બી રિક્વેસ્ટ કયરી છે.
હમ હવે એ રિગાર્ડિંગ કયરી છે તો થવું જોઈએ જોએ નહી તો બસ એ કઈ ની. ફીસમાં જ બો ખેંચાઈ જાએ આપડે પેરેન્ટસ લોકો.
હમ હવે તો બધું, હવે તો એકલા આદમી પર બી આપણે નઈ રહી શકીએ ભાઈ, થોડુંક કરવા પડે.
હમ એ તો છે જ.
ઠીક છે ચાલો.
એજ ને ચાલુ છે, હવે કેવો આવે બે રિપોર્ટ ફીસનું
ઠીક છે.